હલો. હલો, હો મંજા મં જ આજે તો એવું છે કે હા સાંભળું-સાંભળું છું તમને. તમારે થઈ ગયા રસોઈ?
હા, હા થઈ ગઈ, થઈ ગ ઈ.
ઓકે. અમારે તો આજે રાંધવાનું છે જ નહીં. હા આવે છે તમારો વોઈસ. શું કે બાકી ટીચર જોવા જવું છે કે નહી જવું આપ પણે કેંઈક પ્લાન બનાવીએ મૂવી જોવા જવાનું. તમે કયો તો બધા ફેમિલી કે આપડે લેડીસ-લેડીસ જઈએ.
હા તમારી વાત સાચી છે, પણ હવ વે કાંઈ જેવું બહુ રહ્યું નથી કારણ કે કે આવતા નથી, અને ને એ ઘરે જયારે ઓ ટી ટી પર આટ ટલી સારી, પિક્ચરો પણ બધા અઠ વાડિયું પંદર માં હોય પણ પછી તો આપડે નેટફ્લ લઈને આપણે ઘરે જોઈએ જ શકી એ છે, કરીન જવું ને ત્યાં એક જગ્યા મને તો એમ લાગે કે ઘરે બેસીન તે જોવું કે એમાં શું આપણે વચ્ચે સમજો કે ને પોઝ કરીને આપણે ને કંઈક ખનાવી શકીએ. વચ્ચે કોઈ નિહારે આવે તો આપણે ગીતો ભગાવી શક કીએ, તો આપણે ત્રણ કલાક માટે ફિટ થઈ જઈએ. પિક્ચરો એવા હોય છે ને કે જે તોય કે તમે પરિવાર વાળાની સાથે એ પણ નો શકો, એટલે હિરોઈનો અને એ કપડા પહેરાવે કે આપણે એજો આપડે જોઈએ ને તો આપણને શરમ આવી જાય કે આ તે વળી શું તો એમ થાય કે થિયેટરમાં જવું એના કર ઘરેને શું લાગે છે?
હા તમે કીધું એ એકદમ વાત સાચી છે કે આપડા પૈસા નો પણ બગાડ થાય. ટાઈમ બી વેસ્ટ થાય અને આપડી રીતે આપણે એન્જોય તો કરી શકીએ એવું નથી કે આપડે આપડો મી ટાઈમ આપડે કાઢી શકીએ એવું નથી. કે ત્યાં ન જવાય. પણ બધાની ચોઈસ અલગ હોય છે કોકને એવો સ્પેશિયલ જોવું ગમે છે જોવા. કે એવું નય કે આપણેે પૈસા વેળવવા પણ નય આપણે આપણા માટે આપડી સેલ્ફ માટે આપણે ગમ તો એ તમારો શોખ હોય પિક્ચર જોવાનો તો તમે અફકોર્સ જઈ શકો છો. પણ અ બાકી જો એક જોતા જઈએ કે ખોટા પૈસા વેડફવા તમે પિક્ચર જોવા જાવ એટલે તમે એક ધારા તો બેસી જ રેવાના છો. પણ તમને ભૂખ લાગશે એટલે તમે તો ત્યાં કાઈ પણ નાસ્તો કે એવું તો પ પોપકોન કે કાઈ લેવાના જ છો. અને ઈ તો બહાર થી તો કઈ આપણ ને લઈ જવા દઈએ નય પાણી ની બોટલ પણ ના લઈ જવા દઈ. અને ત્યાં પિક્ચર માં તો બધું ડબલ, ટ્રિપલ ગણો ભાવ હોય છે. પોપકોર્ન નો, પાણી નો કે બધું અલગ અલગ આઈટમ્સ માં એટલે ઈ પણ એક નુકસાન જ કેહવાય. કે તમે પિક્ચર તો જોવા જાઓ છો. ચારસો, પાંનસો રૂપિયા ટિકિટ ના આપો છો સાથે સાથે તમારે નાસ્તો ને એવું બધું છે તો એમાં પણ તમારા પાંનસો હજાર રૂપિયા વેસ્ટ જાય છે. એના કરતા ઈ જ પૈસા તમે ઘરે બનાવી ત સારું તમે ફેમિલી સાથે પણ એન્જોય કરી શકો છો. કે નય મસ્ત મુૂવી ચડાવ્યું હોય કે ફોની ટાઈપ મુવી ફેમિલી સાથે બેસીને જોઈ શકે. અંધારું હોય ને તમે સ્પેશિયલ તમારા બેડ બેડ માં બેડરૂમમાં જો ટીવી હોય તો તમે બેડમાં સુતા સુતા પણ જોઈ શકો. અને કાઈ પણ એવું કામ હોય કે તમને વચ્ચે આવી ગીયું કામ તો તમે કામમાં પણ જઈ શકો છો અને તમે તમારી રીતે ઘરે ચા, પાણી છે કે મસ્ત તો પોપકોર્ન છે, કાઈ પણ ઘરે પીઝા કે તમે બધું વેરાયટી બનાવી ને સ્પેશિયલ તમે એવું ટાઈમ ગોઠવી શકો કે નય. રાત્રે આપડે નવ થી બાર આ ટાઈમ છે કે આપણે પિક્ચર જોવું છે પણ બધાના મંતવ્ય અલગ હોય છે. અ અમારે અહિયાં છે બધા જયારે લાલુ મુવી રિલીઝ થીયું તું- - કે તો બધા કેય કે નય અમારે થિયેટર માં જ જોવા જવું છે. ઘરે જોઈ શકાય એવું નથી. પણ બધા લેડીઝ નો એક શોખ એવો કે નય અમારે જવું છે. અને અત્યારે તો દેખાવનો જમાનો- એટલો વધી ગયો છે કે ઓલા લોકો જોવા ગયા તો અમે કેમ ના જાયે. એટલે એવું બધું પણ છે કે અમે પણ જોવા જઈએ પિક્ચરને અત્યારે તો શું કે સ્ટોરીને- - સ્ટેટસ ને ઓનલાઈન જમાનો વધી ગયો છે બધો એ મીડિયા કે તરત જ ક્યા ગીયા નથી કે ફોટા ડાયરેક્ટ અપલોડ કર્યા નથી. એટલે દુનિયાને અમુક લોકો તો દેખાડવા મૂવીમાં જાય છે જોવા- - કે અમે પણ મુૂવી જોવા જઈએ છીએ. તમે શું કહો છો તો ઈ બારે માં?
તો ત્યાં બધી જ વસ્તુ- - તો આવા જવાનો ખર્ચો લાગે- - લગ પાંચ, આપડે જે ઘરે બેસીને પિચ્ચર જોઈન ખર્ચો તો થઈ જ જવાનો. અને સાધું એ કે એક ધારૂ બેસીને જોવું પડે જેથી અડધું આજે જોયું, અડધું કા લે જોએ. કોઈ ગીતો કે એવું આપડે ફોરવડ અ કેવા યને કે આ બધી જેની માટે હવે અમે લોકાએ એ નક્ કી ક્યું કેવાનું છે અને તમારી એ વાત બરાબર એકદમ સરખી એટલી બધી વધી ગઈ છે! અને એમાં પા તો આ બધું બહુ દેખાડો પણ પણ એક સા બધી લેડીઝો એ નક્કી કર્યું છે. હવે જો તમને હું એ સમજાવું કે સં સમજો કે આપણે બરાબર? તો આપણે ભેગા ભેગા થવાનુંની એની સાથે સમય બતાવી શકીએ તી શકીએ. તો આ તમે પિચ્ચર બધી લેડીઝો સાથે જાય છે આઠ દસ, પોત પોતાની જગ્યા પર બેસીને પિ ચ્ચર જોવાના નથી, તો આપણેે જો આપણું આખું ચર્યા નું હોય, એ બગા ડીને ઘરનું બધું રસોઈનું બધું સે ટ કરીને બેનપણીઓની સાથે જો સમય બીતાવા, મન તો લાગે છે કે પિક્ચર કે નાટક જોવા જજ કરવું જોઈએ, એટલે અમે બધા દિવસ અ નક્કી કર કેમાં પડવું જ નથી અને આ પણે આમાં જઈએ, પિક્ચરો જો વા ટીમાં એક દિવસ આપણે મૂવી તો એમાં શું હોય કે ઘરમાં તમે બેસીને જુઓ, તો રમતા રમતા વચ્ચે તમે મળીને ગેમ રમાડીએ નાસ્ તા પાણી, ત્રણ કલાકનો જે કિટટી નો તમે મૂવી ટાઈમ રાખીએ ત્યારે પા ચ કલાક, એટલી બધી મજા કરીએ છે! એ બધો આનંદ આવે કે હવે અમરાઓ પણ પોતાનો પ્રોગ્રામ પોતાના ફ્રેન્ડ સા કે આપણે થિયેટરમાં ખોટો ત્રણ ઘણા ખર્ચ, બાર થી બી મંગાવીને હો ટલ થી જ, રાંધીએ બી નહી ને, તો પ પણ ઘણું સમય તો આવી રીતે અમારી સોસાયટીમાં નક્કી કે એક દિવસ અ એક જણ ના ઘરે બધા કરે બીજા ઘર માં આવીને મૂવી જોવે અને એક ઘરે ત્રણે ઠેકાણે, બધું હુ જમવા પાંચ કલાક અમારું મૂવી ટાઈમ છે. ચાલે બી મજા પિક્ચર જોવાની બી મજા રમવાની થઈ જાય અને બધો ને એવો યાદગાર સમય વિતે હે ને હરી બેનપણીઓ ને પણ બેસાડીને આવ વાત સમજાય તો અમારું ઉદાહરણ પણ આપી શ કો કે આ લોકો તો ખુબ જ મજા કર કરે છે તો ને અને હું તો તમને ત્યાં સુધી કહીશ કે તમે એ પ્રયત્ન કરશો ને તો બધા પછી કોઈ થિેટરમાં ત્રણ ગ ણા ખર્ચે જ નઈ લે, અને લે ઉલટાનું લો લોકો જ ત દેખી કરશે ને ઘરે જ શું લાગે છે તમને મારો વિચાર
હા તમારો વિચાર એકદમ સાચો છે મને તો બહુ જ ગમ્યો કે બધ આપડા પૈસા પણ બચે અને આપડો કોલ એમ છે ફ્રેન્ડસ સાથે કે ઓનલી લેડીસ છે બધા પોતાને સુખ દુઃખ ની વાતો કરે મુમેન્ટ એન્જોય કરે અને એ બધી વાત મને બહુ જ ગમી કે ના હું પણ મારા ફ્રેન્ડસ સાત થે વાત કરીને કઈક આવું પણ અમે પ્લાન બનાવીએ કે નહી આપડે ઘરે બેસીને બધું સારું અ રસોઈ બનાવીએ ખાઈ અને ન બનાવે તો બી ચાલે કે બહાર થી કઈક ઓર્ડર કરીએ અને બધા પોતપોતાની રીતે ગેમ્સ રમે મૂવી જોવે અને આજકાલ તો શું છે કે મૂવીમાં બેડ ને ખરાબ સેન્સ બહુ આવી રહ્યા છે અને પેલાના સોંગ સેવા હતા કે તમે ઈ સોંગ પાછળ કઈક એવું હોય કે તમે સમજી શકો પોતા અને અત્યાર ના સોંગમાં તો એવું છે કે નોકરા મ્યુઝિક લાઉડ મ્યુઝિક ને કઈ સમજે જ નહીં ને
બસ અ ઢોલના શું કેવાય મ્યુઝિક એટલું બધું વાગતું હોય ને કઈ સમજ એવું તો હોય જ ને હો હા થઈ જાય બસ અને શું કે પેલાના મ્યુઝિકમાં એટલું સમાચાર જેવું હતું પિક્ચર એવું હતું કે એમાંથી તમને કઈક શીખ મળે અને અત્યારના પિક્ચર માં તો બસ અ નકરું છોકરા છોકરીઓને બગાડવાના ધંધા અને ખરાબ સીન કે બાળકો ઈ જોવે ને તો એ પોતે એવું બાર કરે કોકની સાથે એટલે આ જમાનો જ એટલો ખરાબ થઈ ગયો છે કે આ તમે મૂવી ની વાત કરો છો તો મૂવી જોવું એટલું તો બધું સારું નથી પણ શું કે આપડા ફ્રી ટાઈમમાં આપણે જોઈ શકીએ મેં આજે જ બપોર પછી હું ફ્રી હતી તો મારે કોકટેલ ટુ પિક્ચર જે રિલીઝ થયું છે કધું નું મારે જોવું હતું પણ મેં મારાને કીધું ના કેવું ક ખર્ચો નથી કરવો અને આપડે ક્યાય જવું નથી હું અત્યારે ફોનમાં તો બધું ઓનલાઈન જોવા મળે જ છે કે હું ફ્રી થાયશ તો હું મારી રીતે હું ફોનમાં જોઈ લઈશ તો આજે બપોર પછી હું ફ્રી જ હતી તોમેં તો ચાલો આજે ફોન માં હું મુવી જોઈ લો એવું નહી કે સ્પેશિયલ રૂમમાં બેસીને બધી લેડીઝ બહાર બેઠી હતી તો હું પણ બહાર બેઠી તી બધા એની વાતો કરતા એની વાતોમાં મશગૂલ હતા હું મારી રીતે મારી મશગૂલ હતી કે નહી હું ફોનમાં મુવી જોઈ લોઉ અને એવું કે આપડે બીજું પણ સાઈડમાં આપણેે આપડું વર્ક કરી શકીએ કે એવું નને કે એક જગ્યાએ ફિક્સ બેસીને એટલે તમે કીધું એ હું પણ મારી રીતે અહીયા બધી લેડીસ ને બધી વાત સમજાવીશ તમારું ઉદાહરણ આપીશ કે મારી એક ફ્રેન્ડ છે એ લોકો બધું આવી રીત ન પ્લાન કરે છે તો આપડે પણ અહં આડોશ પાડોશ માં રહીએ છીએ સાથે મળીને કઈક આવો પ્લાન બનાવીએ મૂવી નો કે બધા સાથે મળીને રમી એ ગેમ્સ ઘરે બેઠા અને તમે કીધી જ રીતે કે બોઇસ નું પણ અલગ રીતે ને લેડીઝ નું પણ અને બચ્ચા પાર્ટી ન બણા અલગ રીતે કે અલગ અલગ મૂવી જોવાનું ને ટાઈમ જોવાનું બાકી તમે મને કીધું સો ટકા હું એ પ્લાન કરીશ અને તમારી સાથે મને વાત કરીને તમારો આ ઉદાહરણ છે હું મારી લેડીસો ના તમે કીધું એને ઘણુ શીખ શીખવા મળ્યું એટલે હું પણ ટ્રાય કરીશ તમે શું કો છો?
સાચ્ચી વાત છે તમારી આને સાથે સાથે તમારી કે જો આપણે ઘરે બેસીને જો જોઈએ ને તો એની સાથે બેસીને જોઈએ એવા પિક્ચરો આગાડી પણ શકીએ ગીતો ખરાબ હોય તો આપણે એને ફોરવર્ડ પણ કરી શકીએ. કે તમે લાલો પિક્ચર ની જે વાત કરી તો સર છે ને કે એવા પિક્ચરો માટે તમે થ તો પણ તમને પૈસા વસુલ લાગે. એ ન લાગે કારણ કે જોવાની મજા તો જોવા માટે ચોક્કસ ક્યારેક આપણે જઈએ બરાથી પણ જે બીજા પિક્ચરો આવે તો મજા આવે ચાલો હવે તમારી સાથે મજા આવી ને ઘણું શીખવા પણ મળ્યું જો અને હું મારું પિક્ચર જોઉ બરાબર. બરાબરને.
ઓકે હા આવજો.